હલો
હમ હમ
હલો હલો
હા
અવાજ નહ આવતો હલો
હાલો
હા હવે આવ્યો આવ્યો બોલો બોલો
હા તો તો ખુબ જ સરસ વિષય મળ્યો કે ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસના સ્થળો
વાહ આ તો ખુબ જ આમ સરસ વિષય છે ને આમ ઘણો આમ રસ પ્રદ બી છે આમ મને એવું લાગે છે
હા બિલકુલ ગુજરાત ભારતના સુંદર રાજ્યો માંથી એક છે
બિલકુલ અને અહિયાં છે ને ઇતિહાસ સંસ્કૃતિ અને પ્રકૃતિ અને ધાર્મિક સ્થળો ઘણા પ્રખ્યાત છે હ
હા અને દર વર્ષે લાખો લોકો ગુજરાતના અલગ અલગ સ્થળો જોવા આવે છે
એ જ અને પ્રવાસની આમ ગંધ વધે છે અને નવી જગ્યાઓ વિશે પણ માહિતી મળે છે
હા બિલકુલ ચાલો સૌથી પેલા ગીર એકદમ રાષ્ટ્રીય ઉડાન વિશે વાત કરીે
ઓહ ગીર એ તો એશિયામાંમ શિનો એમ કેવાય ને કે શીરો બધા એક માત્ર આમ કુદરતી ઘર આમ ગણાય છે સિંહો લોકોનું આમ
હા અને અહિયાં એશિયાટિક સી માટે પણ વિશ્વભરમાં ઓળખ છે.
એજ અને ગીરમાં તો બીજા ઘણા જંગલી પ્રાણી અને મ પક્ષીઓ પણ જોવા મળે છે હ
હા કુદરત પ્રેમી લોકો માટે ગીર એક સરસ સ્થળ છે
બિલકુલ અને અહિયાં ફન આમ નળી શાંત વાતાવરણ પણ આમ મનમોહક લાગે છે
બિલકુલ તો હવે આપણે સોમનાથ વિશે વાત કરીએ
સોમનાથ મંદિર તો ભારતમાં આમ કેહેવા ને કે વર્ષો આમ જૂનું અને પ્રાચીન અને પવિત્ર મંદિરોમાંથી એક છે
હા આ મંદિર અરબ સાગર ના કિનારે આવેલું છે
બિલકુલ અને મંદિર નું આમ કહેવાય ને કે આમ શિલ્પ કામ ખુબ જ આમ સુંદર છે.
હા અને ઘણા શ્રદ્ધાલુઓ દર વર્ષે દર્શન માટે આવે છે.
બિલકુલ અને સાંજ થતી પ્રકાશ અને આમ કેવાય ને અવાજની આમ રહવુ જાત પર આમ આકર્ષણ હોય છે બધું ત્યાંનું
હા બિલકુલ તો હવે આપડે દ્વારકા વિશે વાત કરીએ
હા દ્વારકા ને છે ને ભગવાન શ્રી કૃષ્ણ ની આમ નગરી એમ તરીકે ઓળખવામાં આવે છે શું તમે દ્વારકા ગયા છો કદી
હા હું એક વર્ષ પેલા જઈને આયો
કેવી રીતે ગેલા
ટ્રેનમાં
શું વાત છે અને કેહેવાય છે ને કે દ્વારકાધીશ મંદિર આમ ઘણું પ્રસિદ્ધ છે નહી
હા તેમાં ગોમતી ઘાટ પણ અહિયાં નું મહત્વપૂર્ણ સ્થળ છે.
અને અહિયાં તો આમ ધાર્મિક અને આમ ઇતિહાસિક આમ બંને મહત્વ ગણાય છે ને ત્યાં તો
હા ઘણા યાત્રીઓ દર વર્ષે દ્વારકાની મુલાકાત લે છે.
બિલકુલ અને હવે તો આપડે રન ઓફ કચ્છ નું આમ રન વિશે પણ વાત કરી લઈએ તો તો
હા. સફેદ મીઠાઈ થી ઢંકાયેલું આ રણ દુનિયાભર માં પ્રસિદ્ધ છે.
બિલકુલ અને પૂનમની રાત્રે આમ મારા આમ કહેવાય ને કે રણ રન ખુબ જ આમ સુંદર લાગે છે એમ
હા અને રણોત્સવ દરમિયાન લોકો ગુજરાતી સંસ્કૃતિ નો આનંદ લે છે.
બિલકુલ હ લોક નૃત્ય અને લોકસંગીત અને આમ હસ્તકલા પણ આમ જોવા મળે છે તેની સાથે
હા કચ્છી ભરત કામ પણ ઘણું પ્રસિદ્ધ છે.
બિલકુલ અને ચલો ને તો હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પણ વાત કરી લઈએ તો તો
હા આ વિશ્વની સૌથી ઉ ઊંચી પ્રતિમા ગણાય છે.
બિલકુલ અને આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ ના સંપ્રિત છે અને કહેવાય છે ને કે આસપાસ બગીચા પછી આમ સંગ્રહાલય અને આમ જોવાલાયક સ્થળો પણ ખુબ જ છે.
હા આ સ્થળ દેશ અને વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
બિલકુલ અને અહિયાં થી આમ છે ને નર્મદા નદી નું સુંદર આમ દ્રશ્ય પણ જોવા મળે છે.
હા તો હવે આપડે સાપુતારા વિશે વાત કરીએ.
હા સાપુતારા તો કેવાય ને ગુજરાત નું એક માત્ર આમ પહાડી આમ મથક છે.
હા અહીંયા ઠંડુ વાતાવરણ હોય છે.
બિલકુલ તળાવ બગીચા અને પ્રકૃતિ એમ દ્રશ્યો મને એમ સાાંતિ આપે છે
હા અને વરસાદની ઋતુમાં સાપુતારા વધુ સુંદર લાગે છે
બિલકુલ અને કેહેવાય છે ને ઘણા લોકો આમ રાજાઓ દરમિયાન અહિયાં ફરવા આવે છે
હા એકદમ સાચી વાત ને હવે આપડે પોલો વાન વિશે વાત કરીએ
હા પોલોવાન છે ને પ્રકૃતિ અને ઇતિહાસ બંને માટે આમ જાણીતું છે હા
હા અહિયાં પ્રાચીન મંદિર ના અવશેષ જોવા મળે છે
બિલકુલ પક્ષીઓ અને વૃક્ષોની આમ વિવિધતા પણ આમ ઘણી છે ત્યાં તો
હા અને ગુજરાતનોો આનંદ લેવા માટે આ સરસ જગ્યા છે
બિલકુલ અને સવારે અને સાંજ ન વાતાવરણ ખુબ જ આમ રામનીઓ હોય છે
હા અને પથ્થર પની એકદમ નશી ઘણી સુંદર છે
એ જ અને આ સ્થળ છે ને ગુજરાતની કળા અને આમ સ્પ પત્યા નું આમ કવાય ને ઉત્તમ ઉદાહરણ છે
હા બિલકુલ તો હવે આપડે ચંપાને પાવાગઢ વિશે વાત કરીએ
બિલકુલ આ તો છે ને ઈતિહાસિક અને ધાર્મિક બંને આમ ત મહત્ત્વપૂર્ણ છે હા
હા પાવાગઢ પર મહાકાલી માતા નું મંદિર આવેલું છે
અને ચંપાનેર માં છે ને ઘણી પ્રાચીન ઈમારતો અને મસ્જિદો છે
હા અને આ સ્થળ ગુજરાતના ગૌરવમાં વધારો કરે છે
બિલકુલ અને ઈતિહાસમાં રસ ધરાવતા લોકો માટે પણ આ સ્થળ ખાસ જ છે
હા અને ગુજરાતમાં દરિયા કિનારે પણ ઘણા સુંદર છે
બિલકુલ અને કેવાય ને કે તેમાંથી આપડણે તિથલ માંડવી શિવરાજપુર બીચ જેવા કિનારો પ્રસિદ્ધ છે
હા અને સવારે અને સાંજે દરિયાનો બજ મનમ લાગે છે
બિલકુલ આમ દરિયા કિનારે એમ ચાલવું અને કુદરત નો આનંદ લેવો ખુબ જ આમ લોકોને ગમતો હોય છે તમને શું ગમે છે
હા મમને તો ખુબ જ ગમે છે અને ગુજરાતમાં ઘણા સંગ્રહાલય પણ છે
બિલકુલ અને આ સંગ્રહાલય ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે ઘણું જ્ઞાન આપે છે આપણને
હા અને પ્રવાસ થી નવા સ્થળોની માહિતી મળે
બિલકુલ અને પ્રવાસથી છે ને સ્થાનિક કલા અને સંસ્કૃતિ વિશે પણ જાણવા મળે છે
હા બિલકુલ તો અત્યારે આપણે ઘણા પ્રસિદ્ધ સ્થળો વિશે વાત કરીએ
બિલકુલ અને હજી તો ગુજરાતમાં ઘણા બીજા સુંદર આમ પ્રવાસો સ્થળો પણ છે તો ચાલો ને એના પર આપડે વાત કરી લઈએ ટાઈમ છે તો આપડી જોડે થોડોક સમય તમારી જોડે હોય તો એના પર બી આપડે ચર્ચા કરી લઈએ
હા ચાલો આપડે પેલા મોઢેરા સૂર્યમંદિર વિશે વાત કરીએ
શું વાત છે આ તો ખુબ જ આમ પ્રસિદધ આમ મંદિર છે અને ઘણું પ્રાચીન છે હા તો
હા અને આ મંદિર સૂર્ય સમર્પિત કરે છે
બિલકુલ અને મંદિર ન આમ તલક કામ અને આમ કેવાય ને કે તેનું કારીગરમ કારીગરી ખુબ જ આમ સુંદર રીતે કર કરવામાં આવી છે
હ અને સવારના સુરત ના કિરણ મંદિર પર પડતા ખુબ જ સુંદર દ્રશ્ય બને છે
બિલકુલ અને અહિયાં છે ને દર વર્ષે સંસ્કૃતિક કાર્યક્રમ પણ થાય છે
હા તો હવે આપડે લોથથલ વિશે વાત કરીએ
હા લોથલ કેહેવાય ને સિંધુ સભ્યતા નું આમ એક મહત્વપૂર્ણ સ્થળ છે હ
ઇતિહાસમાં રસ ધરાવતા લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ જગ્યા છે
બિલકુલ અને લોથલ ભારતની આમ પ્રાચીન પ્રગતિ નું આમ પ્રતિક ગણાય છે
હા બિલકુલ ને હવે આપડે પાલીતાના વિશે વાત કરીએ
હા પાલતાા ના છે ને જૈન ધર્મ નું આમ પવિત્ર તીર્થ સ્થળ ગણાય છે
હા અને હજારો પગથ થયા ચઢીને મંદિરો સુધી પહોંચવામાં આવે છે
બિલકુલ અને અહીંનું વાતાવરણ છેને શાંત અને પવિત્ર લાગે છે
હા તો હવે આપડે માંડવી વિશે વાત કરીયએ
હા માંડવી તો છે ને પોતાના સુંદર દરિયા કિનારે માટે આમ જાણીતું છે
હા અને સફેદ રેતી અને સ્વચ્છ જે પાણી લોકોને આકર્ષિત કરે છે
ને સાંજે છે ને સૂર્યાસ્ત નો નજારો પણ ખુબ જ આ મનમોહક હોય છે ત્યાં
હા અને માંડવીમાં પ્રાચીન જહાાન અને બનાવવાની પરંપરા પણ જાણીતી છે
બિલકુલ આ પણ ગુજરાતની આમ એક અનોખી આમ ઓળખ છે હ
હા તો હવે આપડે શિવરાજપુર વિશે વાત કરીએ
હા શિવરાજપુર નો આમ દરિયો કિનારો છે ને આમ ઘણો આમ સ્વચ્છ છે હ
હા અને અહિયાં શાંત વાતાવરણ લોકોને ગમે છે
બિલકુલ કુદરત ની વચ્ચે સમય પસાર કરીને આમ સરસ અમે જગ્યા છે
હા એકદમ સાચી વાત કરી તો આ વિષ વાત કરીને ખુબ જ આનંદ આવ્યો
હા મને પણ તમારી જોડે આ વિષય પર ચર્ચા કરીને અને આમ તમારી જોડે થી આ જ્ઞાન મળીને ખુબ જ આમ મજા આવી ગઈ
હા તો ચાલો આપડે મળીએ નવા વિષય સાથે
હા ચોક્કસ મંદ
હમ